હલો
હલો
હમ અવાજ આવે છે મારો
હા
હા કેમ છું મજામાં
હા મજા માને
હા હા કેવો ગયો આજનો દિવસ
બસ મસ્ત ગયો આજે
અચ્છા આજે આપણે મિત્રો વિશે વાત કરીએ
હા.
અચ્છા કેટલાક મિત્રો છે તમારા.
મારા તો ત્રણ ચાર જેવા મિત્રો છે
અહા તમારા કોઈ નજીકના મિત્રો હશે જેની જોડે તમે રોજ વાત કરતા હોય
હા છે ને એમ તો ઘણા બધા મિત્રો છે પણ ત્રણ ચાર જેવા મિત્ર એવા છે કે જેમની જોડે મને વધારે ફાવે
તમે કેમના મળ્યા એમને
કેટલાક મિત્રો ને શાળામાં એટલે સ્કૂલ માં મળ્યા કેટલાકને કોલેજ માં મળ્યા તમે તમારા મિત્રો ને ક્યાં મળ્યા
અમે બી કેટલાક મિત્રોને સ્કૂલમાં કોલેજમાં અને અત્યારે તો મારી ઇન્ટર્નશીપ ચાલુ છે તો એમાં બી મેં ઘણા વધા મિત્રો બનાયા નવા
બરાબર શું તમે રોજ મિત્રો સાથે વાત કરો છો
હ હા દરરોજ ફોન પર વોટ્સઅપ પર વાત થાય તમે
હા હું પણ દરરોજ કોઈ ના કોઈ મિત્ર જોડે વાત કરતી જ રહું અત્યારે તો સોશિયલ મીડિયા આઈ ગયું છે એલે ને દરજ કંઈક ને કંઈક વાત થતી રે બધા જોડે
હા બરાબર છે. તમે મિત્રો સાથે મળો ત્યારે શું કરો છો.
અમે તો કંઈક ફરવા જવાની વાતો કરીએે ચા પીવા જઈએ કોફી પીવા જોઈએ કઈક ખાવા પીવાની અને બસ એ તો એવી જ ઈચ્છા થાય કે કંઈક ને કંઈક વાતો જ કરે રાખી અમે તો
હા અમે બી ક્યાય રેસ્ટોરન્ટમાં જઈએ સાથે ઘરે બેસીને બી જમવીએ
બરાબર તમારા મિત્રો ની સૌથી સારી વાતો શું હોય છે.
એ હંમેશા મને મદદ કરે સાચી સલાહ આપે. હંમેશા મારી જોડે રે.
હા. મારા મિત્રો પણ આવાજ છે હા જયારે હું કોઈ બી મુશ્કેલી માં હઉ ને ત્યારે મારી સાથે જ ઉભા હોય.
હ હા તમે તમારા મિત્રો સાથે કોઈ વાર પ્રવાસ કર્યો છે.
હા કરે તો ને અમે સાપુતારા ગયા હતા. ત્યાં ખુબ જ મજા આઈ હતી તમે ગયા ત.
હા અમે દ્વારકા સોમનાથ ગયા તા.
હ હા ત્યાંનો અનુભવ કેવો રહેતો હતો તમારો.
બહુ જ સરસ બહુ જ મજા આવી હતી દ્વારકામાં દર્શન કરવાની.
હા મિત્રો સાથે જઈએ એટલે વધારે એટલી મજા આવે ને કે કઈ વાત જ એ અલગ છે.
હા અમે ઘણા ફોટા પાડ્યા હતા રમ્યા તા ખૂબ હસ્યા હતા મજા આવી હતી.
હા.
તમને ગમે તમારા મિત્રો જોડે રમત રમવી ગમે છે.
હા મજ આવેને બહું જ ગમે.
આ હસ કેવી રમત રમો છો.
ક્રિકેટ રમીએ બેડમિન્ટન રમીએ ખોખો રમીએ કબડ્ડી રમીએ
હમ્મ. મને પણ ક્રિકેટ રમવી ગમે છે. ક્યારે ક્યારે પણ રમી લો હું.
બરાબર શું તમે મિત્રો સાથે ફિલ્મ જોવા જાવો છો.
હા. જ્યારે નવી ફિલ્મ આવે ત્યારે સાથે જઈએ.
હા. અમે તો આ વખતે કેવું કર્યું તું કે અમારી એક્ઝામ અને એક્ઝામ ના બે દિવસ પહેલા જ એક મૂવી આવ્યો હતું. તું અને અમે ગયા કોલેજ અને ત્યાં જ ઈચ્છા થઈ ગઈ કે ચલો જવું છે જોવા અ તરત જ જોવા ગતા રહ્યા અને બહુ મજા આ આવી તે દિવસે તો.
હા એક્ઝામ પહેલા થોડું માઈન્ડ ફ્રેશ થઈ જાય થોડું સારું લાગ ગે કેવી કેવી ફિલ્મ જોવાની ગમે.
મને કોમેડી એક્શન મુવી બંને જોવા ગમે.
અ હા. તમે
તમને કેવી જોવા ગમે.
મને બી કોમેડી ગમે એક્શનવાળી ગમે બધી જ ગમે.
બરાબર. તમે કોઈ મિત્ર સાથે કઈ ખાસ તહેવારો ઉજવો છો.
હા નવરાત્રી ઉત્તરાયણ જન્મ દિવસ બધું જ ઉજવીએ સાથે.
હા મિત્રો સાથે જન્મ દિવસ ઉજવવાની તો કઈક મજા જ અલગ છે નઈ.
હા કેક કાપીએ ભેટ આપીએ. સાથે જમવા જઈએ.
એજ ને. વધારે આમ એ દિવસ જ આપણને કઈક અલગ લાગે હા બધા જોડે ને જોડે રહે. તા હોય આપડે
અને વધારે મજા આવે.
તમારે કોઈ મિત્ર સાથે કોઈ વાર મતભેદ થયો છે.
હા ક્યારેક થાય છે પરંતુ અમે વાત કરીને એ સમસ્યા નો ઉકેલ લઈ દઈે છે.
અ સારું કહેવાય સાચી મિત્રતા એટલે એકબીજાને સમજવો છે એને જ સાચી મિત્રતા કહેવાય ને
હા સાચી વાત વિશ્વાસ અને મિત્રતા નો આધાર જ એ સન્માન છે.
હા કોઈ મુશ્કેલ હોય તો તમે શું કરો તમારા મિત્રને
હું તેની વાત સાંભળી અને શક્ય હોય ને તેટલી મદદ કરું એની
હા બરાબર છે.
પેલી છે કોઈ બી તો કઈ બી એને હેલ્પ ની જરૂર હોય તો એ હેલ્પ કરી દઉં એને.
તમને ગમે ગમે છે નવા મિત્રો બનાવવામાં
હા પરંતુ સારા સ્વભાવના હોવા જોઈએ વિશ્વાસ પાત્ર હોવા જોઈએ અને લોકો સાથે મિત્રતા કરવી બી મને ગમે.
હા તમારા મત મુજબ સારા મિત્ર ના ગુણ કેવા હોવા જોઈએ
ઈમાનદારી હોવી જોઈએ વિશ્વાસ અને મદદ કરવાની ભાવના હોવી જોઈએ પછી સારો સ્વભાવ હોવો જોઈએ પછી આપડે કહીયએ કે ભાઈ મને હા મુશ્કેલી છે અને એવું કે કે ભાઈ હું નવરો નહી કે નવરી નહી ફ્રી નહી અત્યારે નહી મેર પડે કાલે કરીશું તો એવા મિત્રો ઓછા ગમે. આપણને અત્યારે કઈક મુશ્કેલી આવીઈ હોય તો એ ટાઈમે એક કામ લાગે ને એવા મિત્રો વધારે ગમે.
હા બરાબર છે મિત્રો વગરનું જીવન થોડું ખાલી લાગતું હું પણ એમ જ માનું છું.
સાચી વાત છે મિત્રો મિત્રો હોય ને જીવનમાં તો આખું આમ કઈક ખુશી જ ખુશી કઈક અલગ જ હોય એમ. જીવન ખુશીઓથી ભરેલું હોય એવું ને કે એ રીતે કઈક અલગ જ લાગે
હા હા બરાબર છે. બીજું
તમારો કઈ અનુભવ કરરો બીજો મિત્રો સાથે ના
ના બસ અત્યારે તો મારી ઇન્ટર્નશીપ ચાલુ છે એમાં બી મેં નવા ફ્રેન્ડો બનાવ્યા છે.
હમ
નવા મિત્રોને મળીએ અ તેમની જોડે વાતચીત કરીને સારું લાગે થોડું.
હ
હ અને વિશ્વાસ પાત્ર મિત્રો હોય તો વધારે સારું લાગે.
હા એ જ ને તો થોડું આપડે સેટ બી થઈએ તો આપણને વિશ્વાસ આવે કે ભાઈ ચાલ મને કામ હશે તો આ માણસ આપણને એવું હોવું જોઈએ. કે ભાઈ આ મુશ્કેલી મને પડી. તો આને ફોન કરીશું કે મેસેજ કરીશું આ ટાઈમે એ ત્યાં આગળ આવી જ જશે.
હા બરાબર છે. મારે એક મિત્ર છે લગભગ અમે શાળામાંથી જોડે છે. અમે દરરોજ એક એકબીજાને વાત શેર કરીએ બધું જ કહીએ સુખ દુઃખમાં બી એકબીજાની જોડ જ હોઈએ.
હા
હમ અત્યારે થોડું મળવાનું તો અ એટલું બધું રોજ ના મળાય પણ બવ ટાઈમ પછી મળે તો બી એવું ના લાગે કે બવ ટાઈમ પછી મળ્યા.
બરાબર.
તમે તમારા ફ્રેન્ડને મળો ત્યારે શું કરો છો?
બસ અમે એ તે સ્કૂલ વાળા ફ્રેન્ડ હોય ને એમની જોડે તો મળવાની જ કઈક આમ અલગ જ મજા છે. વાતચીત કરીએ અમે અને પછી કેય કે અત્યારે તો બધા સ્કૂલ પછી તો બધા અલગ થઈ ગયા હોય. એટલે પૂછે પછી તમારે તમારી કોલેજમાં કેવું ચાલે હું મારી કોલેજ ની બધી વાતો કવ પછી એવી રીતે અમે ફરવા બરવા જઈએ પછી ખાવા પીવા જઈએ.
હા અમે ક્યારેક ચા પીવા જઈએ ક્યારેય લાંબી ડ્રાઈવ પર પણ જઈએ. અને ત્યારે ફક્ત બેસીને વાતો જ કરીએ.
હા ઈ મજા જ કઈક અલગ છે અત્યારની
બેસીને વાત કરવાથી મન થોડું હળવું થાય.
હા.
હમ તમે તમારા કોઈ મિત્રને મુશ્કેલીમાં મદદ કરી છે?
હા કરી છે ને ઘણી બધી મદદ કરી છે. કોઈને પૈસાની હેલ્પ કરી હોય કોઈને કઈક થય વાગ્યું કર્યું હોય તો હોસ્પિટલ લઈ જવામાં પછી કોઈ રસ તમાં એવું કયું હોય કે ભાઈ હું અહીંયા આગળ અટકી ગઈ છું મને મૂકી જઈશ? તો ત્યાં
હા હું બી શક્ય બને એટલી મારા મિત્રોને મદદ કરું છું ભલે સમય આપવો પડે. તો બી આપું છું સમય ના હોય તો બી
બરાબર
બીજું કંઈ?
બસ કઈ નઈ આજે વાત કરીને મજા આઈ મિત્રો વિશે.
મને બી મજા આવી બસ તો તમારું ધ્યાન રાખજો.
હા
હા
તમે બી તમારું ધ્યાન રાખજો.
હા